હલો કેમ છો તમે ત મજામાં છો બેન
અરે એકદમ મજામાં શું કેવ તમે
અવાજ આવે છે તમને બેન
હા, હા, અવાજ આવે છે ને બિલકુલ સરસ રીતે સંભળાય છે બોલો, બોલો
તો એની જો ન હમણે કાલે જ મેં પિક્ચર જોય, એ તો સારું પિક્ચર છે, એમ કેરલા ટુ સ્ટોરી છે, ને એમાં એવું છે કે જે બી રિયલ થયું છે તે આખું સ્ટોરી દ્વારા એ લોકો કર્યું છે પણ આટલી સારી સ્ટો એટલે આમ જોવા જેવું નથી કે આમ આપણાને રાતના ઊંઘની આવે ને તેવી સ્ટોરી બનાવી છે કે તમને સારું જે રિયલમાં જે છો કેરલામાં જે સ્ટોરી થયેલી ને એના વિશે એ લોકો એ બધુ કીધું છે કે તું જોઈ શકે છે કે આજકાલના જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે જે ભણતા છે દસમા, બારમા, ધોરણના એના વિદ્યાર્થીની માટે ખાસ આ સ્ટોરી જોવા જેવી છે કેમ ખબર આ જે ઈન્સિડેન્ટ થાય છે આ જે જીવનમાં જે બધા ઈન્સિડેન્ટ બધા હતા થાય છે, એ કોઈના સાથે પાછો બનાવ ના બને એના માટે તમે ઓરલી જે કેવું એના કરતા એ તમે ફિલ્મો દ્વારા આજે તમે ડિસ્પ્લે કરો તો આ છોક છોકરા લોકોને જે આજકાલના જે જવાનો છોકરાય લોકો છે જે ભણતા છે ને એ બધી લાઈફ સ્ટાઇલ જે જીવતા છે લોકો કે એ લોકોને બતાવે તો એ લોકોને ખ્યાલ આવે કે આજકાલનું જે જીવનમાં આવુ બઘું તું ચાલે છે તે આવી રીતે બી થાય થાય શકે આપડી જીવનમાં એ તો બહ જ સારું લાગ્યું મને કે આ તમે ફિલ્મો દ્વારા તમે બધી વસ્તુઓ જે છે હમણા તું ધારો કે તમારે તારી છોકરીને કે કે આવું થયું આવું થયું તો એ નજર અંદાજ કરે પણ એ જ વસ્તુ જો ફિલ્મો દ્વારા તું ફિલ્મ બતાવીને જો કેસે તો એના મગજમાં ઘૂસી જાય છે ને એ પાછી વસ્તુ એ એ માર્ગે એ રસ્તા પર એ જવા પેલા એ ફિલ્મનોો વિચાર કરીને એ ત સ્ટોપ થઈ જશે શું કેવું છે તમારું
હા, એકદમ સાચી વાત છે તમારી આ ફિલ્મો છે ને એક મનોરંજન નું બહુ જ સરસ સાધન છે, આમાં એવું છે કે મને યાદ છે જયારે મારી મમ્મી નાની હતી ને તો મારી મમ્મી કેતી હતી કે તને મારા નાન બાળપણ ની વાત કરું છું કે ત્યારે છે ને ટીવી નવું નવું આવેલું હ અને બ બધાના ઘરમાં છે ને ટીવી હતું નહી, તો એ લોકો છે ને કોઈ એક કાકા ના ઘરે છે ને ટીવી જોતા જતા જોવા જતા તો મને યાદ છે કે એ લોકો છે ને બધી ધાર્મિક સિરિયલો બી જોતા, જેમ કે અ રામાયણ છે, મહાભારત છે, શ્રી કૃષ્ણ છે એ બધી સિરિયલો જોતા. તો એ લોકોને એટલું બધું ગમ તું બીજું કે એ લોકો પિક્ચરો જોતા, હવે પિક્ચરોમાં કેવું કે ત્યારે છે ને ચિત્રહાર ને એવું બધું આવતું, એટલે એ લોકો એટલું સરસ રીતે એને સાંભળતા, જોતા, રેડિયો હતો પણ રેડિયોમાં કેવું કે ખાલી સંભળાતું હતું, જોવાતું ની હતું, પણ પછી જાણે ટીવી આવ્યું તો ત્યાં એ લોકોને એટલું બધું ગમવા લાગ્યું અને પિક્ચરો જે છે ફિલ્મો તે પણ એક ખુબ જ સરસ રીતે મનોરંજન નું સાધન છ છે કારણ કે એમાં કેવું છે કે આપણને છે ને તે તમે જેમ કીધું તેમ સત્ય ઘટના પર આધારિત પિક્ચર હોય તો તો આપણને બધી સત્ય કથાઓ એ લોકો કેય જ છે પણ ધારો કે આપડે કોઈ મ કાલ્પનિક ક કહાની સાંભળવી હોય તો હવે પુસ્તક વાંચવું, તો થોડુંક કંટાળો આવી જાય પણ જો મને પિક્ચર જોવા કેઈ અને મને બધું કેય કે આમાં શું થયેલું હતું અને આ આ વસ્તુ આમ કેમ તો એકદમ અ આસાની થી સમજણ પડી જાય અને એકદમ સારી રીતે મદદરૂપ થઈ જાય, તે બધું છે ને આપણને ફિલ્મો દ્વારા ખબર પડે એટલે ફિલ્મો છે ને એક ખુબ જ સરસ રીતે મનોરંજનનું સાધન છે બીજું કે જે મેં જોયું તેમ પેલાના લોકો છે ને તે બધું નાટક એવું બધું બી બહુ જોવા જતા હતા. એટલે એ બધું બી બહુ એક સરસ વસ્તુ છે. જે તમને મનોરંજન ના સાધન તરીકે તમે વાપરી શક
સાચી વાત છે. એકદમ જ સાચી વાત છે. મે મારા છોકરીનું ઉદાહરણ આપું છું તને કે તને ખબર હશે આપણે કોરોના સિચુએશનમાં છે ને આપડે બધા ઘરે હતા ને આ ઘરે છે હતા હને તો ત્યારે તને ખબર હશે કે આ તારા ટીવી પર છે ને રોજ રામાયણ ચાલતું રામાયણ ચાલતું. મે એને બે બુક લાવી આપેલી રામાયણની પણ એને આજ સુધી એ બુકને હાથ ન નથી લગાવ્યો પણ એ કોરોના કાલમાં છે ને એને એ રામાયણ ટીવી માં સાંભળ્યું. તો તું વિચારી ન શકે કે આજે તું એને કઈ બી અ પ્રશ્ન પૂછશે ને એને કઈ બી પ્રશ્ન પૂછશે. રામાયણ ના બા અ વિષે તો એ તરત જ તને આન્સર આપશે. ઈવન મને નથી ખબર એ શું થયું તું. એ કોની વ વાઈફ શું હતી, કોઈની પત્ની શું હતી, ના કેટલા છોકરા હતા. મને કઈ જ નથી ખબર આટલું બ આટલું વધારે ડીપ્લી નથી ખબર પણ મારી છોકરીને તું કઈ બી ક્વેશન પૂછશેને કે આ ક્યાં થયેલું, આનું નામ શું હતું, આના પપ્પાનું નામ શું હતું, આને કેટલી છોકરી બધા આન્સર રેડી. બીજું એ કે આ મનો મનોરંજન જે છે. એક એ મેં તને કેમ ને કે એ સિક્કા ના બે બાજુ હોય ને તેવી રીતે મનોરંજન ના બી બે બાજુ છે તો મનોરંજન સારા માટે બી છે ને સા ખરાબ માટે બી છે ખરાબ તો એમાં એવું છે કે ખરાબ માટે એવું છે કે તું જોઈ શકે છે કે આજે આજકાલના જે અ ફિલ્મો જે છે. અમુક ફિલ્મો એવા બતાવે છે ટીવીમાં કે આપણા ને શરમ આવે કે આપણા છોક પરા લોકના સામે કેવી રીતે જોવાનું? તો આ બધા જે મનોરંજન જે તમે ઓપન એ ફિલ્મો બાર આયવી. હા કે ધારો કે છોકરા એ લોકો બેસેલા છે. વડીલો બેસાલા છે એ લોકોની સામે આવું બધું જોવાનું તો ના સારું લા ને છોકરા લોકો પર બી ધારો કે છોકરા લોકો તમારા ઘરમાં એકલા હોય ને કોઈ પિક્ચર આવું આવતું હોય. આવું કોઈ ને છોકરા લોકો એ જોઈ લીધું તો. એ છોકરા ના મગજ પર કેવું અસર પડે ને? એ છોકરો શું વિચારે? ઇવન તું મોબાઈલમાં બી જોઈ શકે નેટફ્લિક્સ છે, જીઓ હોટસ્ટાર છે એના ઉપર તું જોશે ને તો આટલું બધું આટલી બધી ફિલ્મ ઓપન બી રાખેલી હોય કે તું સોચી નહી શકે એમ. તો આ બધું જે મેં આ બધું ઓપનલી ના રાખવું જોઈએ. પેલાના જમાનામાં કેવું હતું આના પર વધારે આમ રિસ્ટ્રિકશન હતા. આ બધું ફિલ્મો બહાર નહિ આવતા. આ બધા ફિલ્મ ન બહાર આવતા તો એના લીધે કેવું કે બાળક પર અસર નહી થતું પણ આજકાલ તું જોઈ શકે કે કે આ ફિલ્મો ના લીધે છે ને આટલા બધા છોકરા લોકો એ થઈ જાય છે ને પછી તું જોઈ શકે છે. કે એના જ લીધે રેપ છે અને એ બધા બધું જે ન્યૂઝમાં આવે છે. કે આટલી બધી વાતો ન્યૂઝમાં સંભળાવવામાં આવે છે કે શું કેવું ત શું કેવું છે? શું માનવું છે તરું આના બાબત?
આ એ જ ને હું તમને એજ કેહેવા માંગુ છું કે જયારે મારા મમ્મી વાત કરતા તો એ કેહેતા હતા કે અમે છે ને એક વ્યક્તિ ના ઘરે જ ટીવી હતું અને ટીવી જોવા જતા તા તો ત્યારે છે ને એ લોક લોકો બધી આવી ધ્મિક સીરિયલ એવું જ બધ જોું. અને ત્યારે કેવું હતું ને. કે તમે એક આખા કુટુંબમાં રહો છો સંયુક્ત કુટુંબમાં રહો છો એટલે પછી તમાને છે ને કોઈ એક વ્યક્તિ જે જોતું હોય ને તે જ તમને જોવું પડે તેવું થઈ જતું હતું એટલે. અત્યારે છે ને આવું બધું હતું નહી કે જાણે હું કઈ ખરાબ વસ્તુ જોઉં છું કે કઈ પણ ખરાબ રીતે વસ્તુ બતાવવામાં આવે છે પણ હવે છે ને તે બધું ફોરેન કલ્ચર આવ નું ને એટલે એ લોકો શું કરે આપણે મનોરંજન નું સધન એમ કરીને તમે કીધું એમ કે. કાની બે બાજુ હોય. સારી વસ્તુ બી છે મનોરંજન સારી વસ્તુ છે કે તમને જયારે કંટાળો આવતો હોય ત્યારે તમે કઈ વસ્તુ તમે મનોરંજન માટે વાપરો છો જેમ કે તમે. ગીત સાંભળો છો કા તો તમે અ કઈ પિક્ચર જોઈ લેઉ છો કા તો તમે કોઈ સિરિયલ જોઈ લેવ છો એ કા તો તમે કોઈ નાટક જોઈ લીધું એ તમારા મનોરંજન ના સાધનો છે સરસ છે આપડે ઘણી વાર એવું છે કે. કોઈ મહિલાને કે કોઈ પુરુષને ગમતું હોય તો એ નૃત્ય પણ કરે છે ડાન્સ પણ કરે છે તો તે પણ એક મનોરંજન નું સધન જ છે તો એ વસ્તુ બરાબર છે પણ આમાં કેવું ને કે મનોરંજનનોો દુરપયોગ નહી થવો જોઈએ તમે કીધું. તેમ કે. આ કેટલું ખરાબ કેહેવાય કે ગમે તે વસ્તુ ગમે તે પડદા. પર આવીઈ જાય. અને નાના છોકરાઓ એ વસ્તુ જોઈ અને એ લોકો પર અસર પડે છે અત્યારે જ હાલમાં આપણેે વાત કરીએ તો એવા કેટલા બધા પિક્ચરો બન્યા છે જે છોકરાઓ એ નહી જોવા તો પણ માં બાપ શું કરે કે છોકરાઓને બતાવવા લઈ જાય એ પિક્ચર અને ત્યાં લખેલું હોય કે એ પ્લસ એ પ્લસ એટલે શું એડલ્ટ તો એડલ્ટ છે તો તમે છોકરાને કેમ જવા દેવ છો જોવા માટે. તો હવે ત્રણ પિક્ચર ની વાત કરું ને નામ સાથે કહ તો એનિમલ પિક્ચર છે એનિમલ મુવી હતું પછી અત્યારે ધુરંધર છે એમાં કેવું છે કે નાના બાળકોને બી લઈ ગયા છે હવે એમાં એલું બધું ગમે તેમ બધું બતાય્યું છે. બતાયું છે મારા મારી બતાયું છે. હવે એ કુમડા મગજ પર એની શું અસર પડે એટલે આમાં આવું જ છે કે મનોરંજનને છે ને તે એકદમ લાાઈટ હટ કરવાનું હોય કે મનોરંજન ની રીતે જ લેવાનું હોય શું ખા આપવાની વસ્તુ છે પણ એને તમે પછી ગમે તે રીતે અ લોકોને બતાવો અને અ લોકોને માં અ શું કે આપ આપણે દુશ્મનાવટ પેદા કરો ઘણી વાર છે ને તે આ રાજકારણ વાળા બી આ બધું કરે છે. આ બધી બાબત ના વિચારવા જેવી બાબત છે. ચાલો આપડે તો બહ જ વાતો કરી અને બીજી વાર પાછા ફરી મળશું આવજો.